હલો
હાલો
હા હા આવે છે આવે છે.
હા તો આજનો આપણો હા તો આજનો આપણો ટોપિક છે કે હા એનિમલ્સ વિશે થોડી ઘણી ચર્ચા કરીશું કે પ્રાણીઓ પોતાનું કઈ રીતે ખોરાક મેળવે છે અને અત્યારે તમને ખ્યાલ હશે કે ભારતમાં આપણે અભયારણ્ય અને નેશનલ પાર્કો છે તે દર્શાવવામાં આવ્યા છે તો તમે જણાવશો કે આપડે નેશનલ પાર્કો કેટલા છે અને આપડે અભયારણ્યો કેટલા છે. તો શું કેશો એના વિશે તમે
હા બરાબર છે. આ નેશનલ પાર્ક અને અભયારણ જે છે. અ પ્રાણીઓની સુરક્ષા માટે અને પ્રાણીઓને કોઈ નુકસાન ના પહોંચાડે એના માટે બનાવવામાં આવે છે અને હાલમાં ભારતમાં કુલ મળીને એકસોને સાત અ જૈવઆરક્ષિત ક્ષેત્રો એટલે કે આ અ જૈવઆરક્ષિત નહી જે અ નેશનલ પાર્ક છે એકસોને સાત નેશનલ પાર્ક છે અને અ ભયારણ્ય તો બહુ બધા છે ભારતમાં. આ અ નેશનલ અભયારણનો એરિયા અ ફિક્સ નથી હોતો અને નેશનલ પાર્કનો એરિયા જે છે એ ફિક્સ હોય છે અને અ અભયારણમાં લોકોને અંદર જાય અને હરવા-ફરવાની લાક ડા કાપવાની એવી અમુક અંશે છૂટ હોય છે, પરંતુ જ્યાં નેશનલ પાર્ક છે એમાં છૂટ હોતી નથી. અ કોઈ પણ વ્યક્તિ અંદર જઈ અને લાકડા કાપવા વગેરે અ અ
હા, બિલકુલ બિલકુલ, તમે જેમ વાત કરી કે ભાઈ અભયારણ્યમાં અ લાકડા કાપવા કે કોઈ પણ પ્રકારની જે અ પશુધનની જે પણ ગતિવિધિઓ હોય છે તો એને થોડું ઘણું એ પ્રકારે આપવામાં આવ તું હશે. છૂટછાટ લોકોને અને નેશનલ પાર્ક ની નેશનલ પાર્કની વાત કરીએ તો હલો